હાલો.
હા બોલો બોલો
જય મહારાજ
જય મહારાજ જય મહારાજ
હા તો આજે આપડે વાત કરી કે સ્વાસ્થ્ય ખોરાક અને જંક ખોરાક ની તુલના કરીએ આપણે
આ તો ખુબ સુરસ આમ વિષય છે ને કે દરેક ઉંમરમાં છે ને લોકો માટે ખૂબ જ આમ જરૂરી છે આ બે તો જંક અને સ્વસ્થ
હમ તો આપડે પેલા સમજીએ કે સ્વાસ્થ ખોરાક એટલે શું
હા જો સ્વસ્થ ખોરાક એ એવો ખોરાક છે કે જે શરીરને આમ જરૂરી પોષણ આપે છે
હા અને સ્વાસ્થ્ય ખોરાકમાં વિટામિન પ્રોટીન કેલ્શિયમ અને બીજા ઘણા પોશાક તો હોય છે
બિલકુલ અને આવા ખોરાક થી છે ને શરીર એકદમ મજબૂત બને છે
હમ તો હવે આપડે જંક ખોરાક વિશે વાત કરીએ
હા જંક ખોરાક એ એવો ખોરાક છે જે સ્વાદમાં સારો હોય પણ આમ પોષણ ઓછું હોય
હમ જેમાં કહેવાય કે તેલ મીઠું અને સાકર ઘણી માત્રામાં હોય છે
એજ અને આવા ખોરાક નું વધુ સેવન આમ શરીર માટે નુકસાનક આમ બની શકે છે
હમ અને સ્વાસ્થ્ય ખોરાકમાં કયા કયા પદાર્થો આવે છે ખબર છે તમને
હા જોઓ દૂધ દહીં રોટલી શાક દાળ ભાત ફલ અને લીલા શાક પછી આવેત છે
હા અને આ બધા ખોરાક રોજના ભોજનમાં હોય તો શરીર તંદુરસ્ત રહે
બિલકુલ અને પૂરતું પાણી પણ એટલું જ આમ જરૂરી છે હ
બિલકુલ ને જંગ ખોરાકમાં શું શું આવે ખબર છે તમને
હા જો પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈ ચીપ્સ કોલ્ડ્રિંક્સ અને વધુ તેલ વાળા પદાર્થો આવે છે
હા અને આ વસ્તુ લોકોને ખુબ જ ગમે છે
એ જ પણ દરેક વસ્તુની આમ મર્યાદા હોય ને
હા મર્યાદા અને વધુ માત્રામાં જંક ખોરાક ખાવાથી શરીર પર અસર પડે છે
બિલકુલ અને શરીરમાં ચરબી વધે છે તેના કારણે
હમ પાચન ની તકલીફ પણ થઈ શકે છે
હા એજ અને થાક પણ આમ ચાલતી લાગે છે
હમ એ સ્વાસ્થ્ય ખોરાક શરીર ને ઉર્જા આપે છે
હા એટલે જ ને દિવસભર આમ કામ કરવાનામ મદદ મળે છે પણ આકાર
હમ અને બાળકો માટે પણ સ્વાસ્થ્ય ખોરાક ખુબ જ જરૂરી છે
બિલકુલ અને તેમાંથી શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે
હમ મોટા લોકો માટે પણ તેની જરૂરી છે જરૂર છે
હા એ છે અને તંદુરસ્તી માટે આમ બધા માટે આમ સામાન આમ સમાંન રીતે જરૂરી છે
હા અને ઘરનું ભોજન બનાવેલું પણ ફાયદાકારક છે
એજ અને તેમાં સફાઈ અને ગુણવત્તા નું આમ ધ્યાન રાખવામાં આવે છે
હમ અને બહારનું ભોજન દરેક વખતે સારું નથી હોતું
એજ અને કેટલીક વખત તો સફાઈ ની કમી હોય શકે ને તેમાં
હમ એકદમ સાચા તેથી સમજી વિચારીને જ ભોજન લેવું જોઈએ
એજ અને આ સારીટેવ જીવનમાં સરળ આમ બનાવે છે
હમમ તમને શું લાગે કે સવારનો નાસ્તો છોડવો જોઈએ
ના સવારનો નાસ્તો તો ખુબ જ અગત્યનો છે
હા અને નાસ્તા થી દિવસ ની શરૂઆત થાય છે
અને શરીર ને ઊર્જા પણ મળે છે ને
હા અને બપોરનું ભોજન પણ આપણેે ટાઈમ સર લેવું જ જોઈએ
બિલકુલ અને રાતનું ભોજન પણ આમ વધુ મોડું ના લેવું જોઈએ
હ અને ફળ રોજ ખાવાથી ઘણા ફાયદા હોય છે
બિલકુલ અને તેમાં કુદરતી પોષણ પણ હોય છે
હા અને લીલા સબ્જીમાં પણ રોજના ભોજનમાં હોવી જ જોઈએ લીલી સબ્જી
બિલકુલ અને તેમાં વિટામિન અને આમ ખનીજ તત્વો હોય છે
હમ દાન દાલ અને કઠોર પણ સારો પોશાક આપે છે પોષણ આપે છે
બિલકુલ આ બધા છે ને શરીરને મજબૂત બનાવે છે
હા અને વધુ મીઠું પણ શરીર માટે સારું નથી
બિલકુલ અને વધુ સક્કર પણ આ નુકસાન કરી શકે છે
હા અને વધુ તેલ પણ આપડે ખાવામાં ઓછું ઉપયોગી લેવું જોઈએ
એ જેના સંતુલિત પૂજન છે ને સૌથી સારું માર્ગ છે
હમ સંતુલિત ભોજન એટલે શું કેશો મને
હા જોઓ જે ભોજનમાં બધા જરૂરી આમ કેવાય ને કે પોષણ તત્વો યોગ્ય માત્રામાં હોય તેને આપણે સંતુલિત ભોજન કઇ એ છે
બિલકુલ આ રીતે શરીર ને બધું જરૂરી પોષણ મળે છે
બિલકુલ અને તંદુરસ્તથી આમ સારી ગન છે તમે
અ તમને શું લાગે કે લોકો જંક ફૂડ તરફ આટલા આકર્ષિત કેમ થાય છે
હા કારણ કે છે ને તે જલ્દી મળે છે અને સ્વાદિષ્ટ એમ લાગે છે આપડ અ જીભ ને
પણ દરેક સ્વાદિષ્ટ વસ્તુ ફાયદાકારક હોય એવું જરૂરી નથી
બિલકુલ સાચું તમે કીધું હો
હમ અને તંદુરસ્ત જીવન માટે સારી ખોરાક ની ટેવ ખુબ જ મહત્વની છે
બિલકુલ અને સારીતેવું ધીમે ધીમે આ વિકાસ કેવાય ને કે વિકાસ છે
હમ નાના બાળપણ થી સારી ખોરાક ની આદત આપડે પાડવી જ જોઈએ
બિલકુલ તો મોટા થઈ ને પણ આમ સારી ટેવ જાળવી રહીએ
હમ અને આ ટેવ આપડે ખાલી ભોજન ની નથી એટલે આ વસ્તુ આ વિષય ખાલી ભોજન નો નથી એમ
બિલકુલ, અને આ વિષય સારી આમ જીવન શરણી સાથે પણ જોડાયેલો છે.
હમ, અને સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે.
બિલકુલ, ભોજન પહેલા ભોજન પછી હાથ ધોવા ખુબ જ જરૂરી અને અગત્યના છે.
ને સફાઈ થી રોગ ઓછા થાય છે.
તંદુરસ્તી શરીર માટે આમ સારી આદતો જરૂર છે.
બિલકુલ, ના આપડે આજની વાત ન પેલો તો આપણેે જે વાત કરી પેલા અત્યાર સુધી એ ખૂબ જ સ સારી હતી, તો હવે આપણેે થોડું વધુ વિષય ઊંડી વાત કરીએ.
હા તો ચલો ને. ખુબ જ આમ સુંદર વિષય છે. તો આના પર તો જેટલી વાત કરીશું એટલી ઓછી છે
હા, તો આપડે પેલા ભોજનની ગુણવત્તા વિશે વાત કરીએ ચાલો.
હા. ભોજન તો કેવાય ને એની ગુણવત્તા તો આપડે જેટલી કરીએ એટલી ઓછી છે કે જેટલું આમ તો બહુ જ સારું કેહેવાય ભોજન એટલે આમ કે સ્વસ્થ ખોરાકમાં પોષણ વધુ હોય છે, કેવાય ને?
બિલકુલ જંંગ ખોરાકમાં સ્વાદ વધુ હોય છે પણ પોષણ ઓછું હોય છે.
એટલે જ ને બંને એક આમ સમાન નામ મને આમ માણવા જોઈએ.
હમ, એકદમ સાચી વાત છે બેવ સમાન જ માનવું જોઈએ. અને શરીરને રોજ-રોજ નવા પોશાક તત્વોની જરૂર પડે છે.
એજ અને તે જરૂરિયાતમ સ્વસ્થ ખોરાક થી પૂરી થઈ થાય છે.
હમ અને ફલ અને સબ્જી અ રોજ લેવાથી શું ફાયદો થાય છે ખબર છે?
હા જુઓ પેલા તો શરીરને વિટામિન અને આમ ખનીજ તત્વો મળે છે.
હા, અને તેમાં કુદરતી શક્તિ પણ હોય છે.
શું વાત કરો છો! અને પાચનમાં પણ સારી રીતે થાય છે ને તેના કારણે હે
હા, એકદમ સાચી વાત ને‌ જંંગ ખોરાક પાચનમાં પણ શું અસર પડે ખબર તમને?
હા જો કેટલાક લોકોને તો છે ને પેટની તકલીફ થાય શકે છે તેના કારણે જંકને ખોરાકના કારણે એટલે તેથી જેટલું અવોઈડ કરો બારનું ખાવાનું એટલું સારું છે.
જંગ ખોરાક ટૂંકમાં આપડે નિષ્કાસિત કરી જ દેવું જોઈએ આપડા જીવનમાંથી. અને એટલે દરેક વસ્તુનું પ્રમાણમાં સેવન કરવું જોઈએ
બિલકુલ અને વધુ આમ કેવાય ને કે પ્રમાણમાં કંઈ પણ આમ સારું
હા, અને સમય પર ભોજન લેવું બી જરૂરી છે નહીં.
બિલકુલ અને ભોજન છોડી દેવું એ સારી આદતો નથી.
હમ. અને ખાસ કરીને સવારનો નાસ્તો છોડવો જ ન જોઈએ.
એજ અને દિવસ દરમિયાન પૂરતું પાણી તો પીવું ખુબ જ અગત્ય છે.
હા, પાણી શરીર ને તાજુ રાખે છે.
બિલકુલ, અને દિવસનું બે થી ત્રણ લીટર તો પાણી પીવું જ જોઈએ.
હાવ અને ઘરનું ભોજન પણ ઘણું સરળ પણ હોય છે‌.
બિલકુલ બો જ ભોજન સારું હોય છે, ઘરનુ ભોજન અને આમ રોજ આમ ખાઈ શકાય તે એવું પણ હોય છે ને.
હા, અને બારનુ ભોજન ભી ના જ લેવું જોઈએ, શું લાગે તમને?
હા એ તો એવું જ ને કે તેને ઓછું રાખવું એ બધું સારું છે આપડા માટે જ
હા એકદમ સાચી વાત કઈ તો આ ટોપિક પર વાત કરીને ખુબ જ ગમ્યું તમને કેવું લાગ્યું?
મને પણ ખૂબ જ આનંદ આવ્યો તમારી જોડે આ વિષય પર વાત કરીને પડે અને ખુબ જ જાણવા મળ્યું.
ચાલો તો આપડે મળીએ
હા જય મહારાજછ-છ